હેલો ધવલભાઈ મારો અવાજ આવે છે.
આવે છે ન
એવું એમ શું કરી રહ્યા.
બસ કોઈ નની. બેઠા તા તમે શું કરી રહ્યા છો.
હા હું પણ હમણાં જ ઘરનું કામ કરી ઘરનું કામ એટલે ગાયોને ચારો નાખીને આવી રહ્યો છું. દૂધ ભરા હવે જવું તું.
બરોબર બીજું શું કરી રહ્યા તમારે ઘરે બધો પરિવાર બધો મજા.
હા મજામાં હ શા માટે કોલ શા માટે કર્યો? તો
કીધું આ બાર થોડુંક ફરવા જાવું તો કીધું લાવો દેવજી ભાઈને ફોન કરીએ તો અમે બાર
મારે એવું શું કે પર્યાવરણ વિશે વાતચીત કરવી હતી મારે.
હા, હા, બોલો બોલો.
એટલે આપણા જે દેશમાં જે હાલ સ્થિતિ છે પર્યાવરણ ની જી ઝાડો કપાઈ રહ્યા છે અરાવેલી પર્વતો ઘટી રહ્યા છે તેનાથી પર્યાવરણને જે નું કસાન થાય છે તેના વિશે થોડી વાત કરી હતી
હા બઉુ નુકસાન થાય છે હાલ તો સીજનમાં તપલીક પડે છે. તે બધાને જેમ કે બાટલાઓના દવાખાનામાં જે તપલીક પડે છે તે પર્યા પર્યાવરણના લીધે જ પડતી હોય છે.
વાત સાચી એટલે પર્યાવરણ માં જે મૂળ કારણ છે તે વ્યક્તિ જ છે બીજું કોઈ નથી આપણે જ આપણે પર્યાવરણ નો ઉછેર કરતા નથી. તે જ આપણ નુકસાન કર તમારું શું કેવું છે એનું ના વિશે તમે કઈ ઝાડ બાાડ વાવો છો? ઘરે
હા અમે બાવળિયા વાવીએ છીએ. પસી ચતુરી વાાવીએ છીએ. પછી જેમ કે વાવીએ છીએ અલગ અલગ
હા હા અમારે અમુક તો એવા લોકો છે જે ઉપરથી કેરીઓ પણ તોડે છે. કેરીઓ પણ થવા દેતા નથી જેના કારણે કેરી પાકે નહી અને કાચી કાચી ખાઈ જાય છે.
હા ઈયાનો ઈન તો ચીપંજી જ હશે લોકો તો ચી પંજીી જસન
હા, તેમનામાં કઈક પ્રોબ્લેમ હોય તે જ્યાના કાચી કેેરી તોડે એટલે પાકી ના જાય એટલે કઈ કેરી પણ બગડે. તેને કોઈ કોઈને ખાવાય ના મળે.
હા, ઈ ઈ પ્રજાતિ મોકડામાં આવે છે. પ્રજાતિ એ જ મોોકડામાં આવે પછી તે કેરીઓ તોડે ને પાસે ખાયને પછી ખાવાના દે પછી
હા, વાત સાચી આવાજ લોકો પર્યાવરણ એનું શાન કરતી છે. અમુક, અમુક તો ને એવા હાલના સમયમાં એવું કહે છે કે, ઝાડવાઓ પ્રકૃતિનું રક્ષણ કરો પણ પોતે જ તે આપણા દેશને નષ્ટ કરી રહ્યા છે. તમે હાલ જોતા હશો. જે એક જંગલ આવેલું છે હા ચારખંડ સાઈડ તે જંગલ આખું એક રૂપિયાને મુદત ઉપર વેચી દીધું અંબાણીને આ કારણ શું તે આખું જંગલ ક જશે તો આપણા કેટલું નુકસાન થશે એ ઓક્સિજનની કેટલી કમી થશે, એ કોઈ વિચારતું જ નથી, આ જો હાલના તમે પર્યાવરણમાં લેયરો આવેલી છે, ખબર વજન સ્તર. હા, જે ઓઝન સ્તર છે ને તે આપણા આ અવકાશમાંથી આવતા જે યુવી કિરણો જે છે ને તેનાથી રક્ષણ આપે છે, હવે જે યુવી કિરણો આપણા શરીર માટે હાનિકારક હોય છે, કારણ કે તે યુવી કિરણો જેવા જ આપણા શરીરને અડે તો આપણું શરીર કેન્સરથી પીડાય છે, એટલે કે એને ત્વચા પર ખુબ જ નુકસાન થાય છે, તે કોણ બચાવે વજન સ્તર અને વજન સ્તર કઈ રીતે બને છે ખબર છે, ઓક્સિજનનું મિશ્રણ હોય છે, હવે, જોઓ જેવી રીતે તો વજન સ્તર
ના વાત સાચી છે, જેમ કે આપણે બાજુમાં જુના આવેલું છે, ત્યાં બહુ મોટા વિશાળ પ્રમાણમાં તે જંગલ બની રહ્યું છે, ત્યાં પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે, ત્યાં ખુબ જ હા, ખૂબ જ ભ્રમણમાં ત્યાં વૃક્ષો વવરાશે અને જે ઓક્સિજનનો જે ઉપયોગ કરે છે તેનો ઉપયોગ એ સારો થાશે અને જે ચકલી, ચકલા, જેમ કે પક્ષીઓ છે
હા, હા, હાલમાં જ
હોરી નઈ પડે અને એમને બહુ, હા, હા
હા, જુના ડીસામાં જે એક ઉદ્યાન બની રહ્યું છે ને
હા પ્રાણીત
આ પ્રાણી સંગ્રહાલય છે, ત્યાંમાં પણ ખુબ ફાયદો જ આપ પરંતુ જે આવા જે કાર્યો તો થાય છે, પણ જે તેની સાથે નુકસાન પણ થાય છે, પબ્લિક ઝાડકાપે છે પણ વાવથી વાવે એ ઓછા પ્રમાણમાં છે
હા વાત સાચી છે, જેમ કે આપડે દવાખાનાની અંદર ઓક્સિજન આવતા હોય છે તે ઝાડના લીધે જ બહુ ભરાતા હોય શે અને જે ઓક્સિજન ના બાટલા આવે અને એ બહુ ફવે છે અને જેમ એમનું શરીર આખું વૃદ્ધા નુભ વધારી શકે છે અને આગળ વધારી શકે છે એક પ્રમાણે હમ
તમે જોઈ હશે હમણાં જે બે હજાર ઓગણી વસમાં જે કોરોના આવ્યો કો કોરોના મહામારી તેનાથી આ દેશને કેટલી. નુકસાન થઈ પબ્લિકને ઓક્સિજનના બાટલા પણ નતા મળતા તમે ગમે એટલા પૈસા આપો. છતાં વખત. સિજન ના માલા નથી. તમા એ તો તમને ખબર જ હશે.
હા વાત સાચી છે જે ઓગણીવીસ માં બઉ. કોરોના કાળમાં જે એક રોગ કહેવામાં આવે છે જે બહ આખા વિસ્તારમાં આખા પ્રદેશમાં જે અલગ અલગ દેશોમાં ફેળઈ ગયો અને ઘણા માણસો મૃત. મૃત્યુ પામ્યા એ કારણ કે જે ઓક્સિજન ના લીધે જેમ કે ઓક્સિજનનોો સીધી રીતે કોઈ ઉપયોગ કર્યો નહી અને સીધી રીતે જેમ આલતુ ફાલતુ ઉડઈ ઉડઈ કર્યો અને જે ઓક્સિજન ના બાટલા ખલાસ થઈ ગયા ઘણા લોકો. ઓક્સસીજન અ બા. લીધે મૃત્યુ પામ્યા છે જેમ કે જેમ શ્વાસ લેવા માટે ઓક્સિજન પૂરતો ના મળ્યો અને. તે મૃત્યુ પામ્યા અને જેમ કે બૌુ વિસ્તારમાં. લોકો બહ જે કહેવામાં આવે છે એકસો આઠ પણ નવરી નથી.
હા હા આમાં જે પર્યાવરણ. નું મહત્વ ખુબ જ છે. તમે જો પર્યાવરણ આપ. આપણ જીવનનો આધાર છે આપણને જેવાવે અવાસવાસ લઈએ છીએ તે પણ પાણી પીએ છીએ. જે ખોરાક ખાઈએ છીએ તે. કુદરતી સંસાધનો ઉપ ઉપયોગ કરએ. તે બધું પર્યાવથી જ મળે છે. તેથી પર્યાવરણ વિના જીવનની કલ્માં પણ કરી શકાતી નથી પર્યાવરણમાં વૃક્ષો નદીઓ તળાવો પર્વતો જમીનો હવા અને તમામ જીવ સૃષ્ટિ સમાવેશ થયો છે આ બધા
આજ વૃક્ષારોપણ
હા હું તમને એક વાત કહું કે જે મળીને પૂરછ જીવન સમુલિત જાળવી રાખે છે પરંતુ આજે માનવ વિકાસ દોડમાં પર્યાવરણ વધુ ખુબ જ નુકસાન પહોંચે તા્યું છે બધતી વસ્તી ઉગ નો વિકાસ વાહનો નો વધુ ઉપયોગ અને જંગલોની કાપણીના કારણે પ્રદૂષણ સતત વધી રહ્યું છે હવે હવા પ્રદૂષણ પાણી પ્રદુષણ ધ્વનિ જેવી સમસ્યાઓ માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની રહી છે. ઘણા શહેરમાં તો શુદધ હવા મેળવવી પણ મુશ્કેલ કરવાની કે છે. વૃક્ષો પર્યાવરણ માં સા ચ રકક્ષકક્ષ વૃક્ષો આપણને ઓક્સિજન આપ બે કાર્બન ડાય ઓક્સાઇડ શોષી લે છે અને બાજારમાં શુદ્ધ અવા રાખે જો વૃક્ષો જ ના હોય તો પૃથ્વી પર જીવન શક્ય જ ન બને. તેથીમાં વધુમાં વધુ વૃક્ષ
સાચી છે જેમ કે શિક્ષણમાં લોકો શિક શિક્ષણ આપતા હોય છે ત્યાં પણ કહેતા હોય છે કે વૃક્ષો વાવો અને ધ્યાન બચાવો અને કલાકારો જેમ કે નૃત્યકારો અલગ અલગ જે મોટા મોટા વિસ્તારમાં પ્રગ્રામો થતા હોય ત્યાં બહુ વૃક્ષો વિશે કહેવામાં આવે છે જે કેમ કે તમે વૃક્ષો વાવશો તો તમે આગળ જીવનમાં ઓક્સિજન લેવામાં બહુ સરળ રીતે જીવન જીવી શક શું. જેમ કે આપડે આપડે વૃદ્ધા થશું. તો જેમકે વૃક્ષો કાપવામાં આવશે તો આપડે ઓક્સિજન નહી લઈ શકીએ જેમકે હાલથી આપણે વૃક્ષો વાવાનું ચાલુ કરીએ તો વૃદ્ધા થ તો ત્યારે બહ મજા આવશે ઓક્સિજન લેવાની જ ઓક્સિજન ની હોય તો આપણે મરી જશું. એમ આપડા
આજે જે સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તન એક મોટી સમસ્યા છે. પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે પરિણામ મે ગ્લેશિયર પીગળી રહ્યા છે એટલે જે દરિયાઓ તળાવો પીગળી રહ્યા છે દરિયાઈ સપાટી એ થી ઊંચી આવી રહી છે અને કુદરતી આપત એ પણ વધી શકે છે. અતિવૃષ્ટિ દુકાળ વાવા જોડા અને ગરમીની લહેરો જેવી ઘણી બધી સમસ્યા જોવા મળશે પર્યાવરણને બચાવવા માટે આપને સૌએ મળીને પ્રયત્ન તો કરવો જે પાણીનો બગાડ અડકાવો જોઈએ કેક નવું ઉપયોગ ઓછો કરવો જોઈએ કચરો યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ અને વધુમાં વધુ વૃક્ષો વાવા જોઈએ ઉપરાંત ઊર્જા બચાવી જાહેર પરિવહનનો ઉપયોગ કરવો અને પર્યાવરણની જીવનશૈલી અપમાવી એ આપણા માટે યોગ્ય વિદ્યાર્થી તરીકે પણ આપણે મહત્વની ભૂમિકા ભજવી જોઈએ શાળાઓને કોલેજોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવા જોઈએ વૃક્ષારોપણ ના કાર્યક્રમોમાં ભાગ લઈ અથવા વૃક્ષારોપના કાર્યક્રમો પણ ચલાવા જોઈએ
હા તો હું એ કેવા માંગુ છું ઓક્સિજનના જે અમુક અમુક ગુણધર્મો આવેલા છે જેમ કે ઓક્સિજન રંગહીન ગંધહીન અને સ્વાદિષનું વાયુ જેમ કે આપણે પાણી ને કહીએ એચ વતુઓ જેમ કે એ બહુ આપણા માટે એ લાયક છે અને એ એ વિશે આપણે જ જીવન જીવી શકીએ છીએ જેમ અલગ અલગ રીતે આપ આપણે કહીએ છીએ સ્ટીલનો ઉદ્યોગમાં વેલ્ડિંગ અને કટિંગમાં રાસાયણિક ઉત્પાદન પ્રક્રિયાઓમાં જેમ કે અલગ અલગ અલગ તબીબી ક્ષેત્રમાં ઉપયોગ કરવામાં આવે છે એ મોટા ફેક્ટરીઓમાં જે ન થવું જોઈએ તે ઓઑક્સિજનને ટાંકા પાડે છે અનેને આપણે શરીરની અંદર જેમ ઓક્સિજન લઈએ એમ નુકસાન કરે છે જેમ કે હોૉસ્પિટલોમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય છે જ્યારે ઓક્સિજન સિલિન્ડર અથવા ઓક્સિજન સપોર્ટ આપવામાં આવે છે જેમ કે વૃક્ષોભાવો અને છોડનો ઉપયોગ કરો જંગલોમાં જેમ સીધી રીતે વૃક્ષો પેદા થતા હોય સીધી રીતે સમુદ્રમાં રહે રહેલા સેવાનો આપણે ઉપયોગ કરતા હોય એમ આપણી રીતે જે ઓઑક્સિજનનું આપણેું ઉપયોગ કરો
તમે જે ઓક્સિજન ની વાત કરી ઓઑક્સિજન ન હાલમાં ખુબ જ વધુ મહત્વ છે વ થ્ પર તમા જ માટે જીવદાની વાયુ છે માનવી પ્રાણી અન્ય સજીવો શ્વાસ લેવા માટે ઓઑક્સિજન પર નિર્ભર છે એક સામાન્ય વ્યક્તિ દિવસ મા લગભગ વીસ હજાર થી વધુ વખત વાસ લ છે. અને તેના માટે સતત ઓક્સિજન જરૂરી છે. પૃથ્વીના વાતાવરણ માં અંદાજ જે એકવીસ ટકા ઓક્સિજન છે. વૃક્ષો લીમડાઓ ઓક્સિજન મુખ્ય સત્રોત છે. તેઓ સૂર્યપ્રકાશ પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી પ્રકાશ સંશ અને આ પ્રક્રિયા દરમિયાન તેઓ ખોરાક બનાવે અને ઓક્સિજન ના વાત ધારમાં છોડે છે. તેથી તે જંગલો માંથી પૃથ્વી ફેફસા કહેવામાં આવે છે.
હા હા હા એમાં એવું કહેવામાં આવે છે કે જે ઓક્સિજન એ પૃથ્વી પર જીવન માટે સૌથી મહત્વપૂર્ણ વાયુમાં એક એક છે તેનું રાસાયણિક ચિહ્નકે કહેવામાં આવે છે. અને પરમાણુ ક્રમાંક આઠ છે. કે પૃથ પૃથ્વીના વાયુમંડળમાં લગભગ એકવીસ ટકા કે ઓક્સિજન રહે છે એ મનુષ્ય પ્રાણીઓ અને અન્ય સજીવો શ્વાસો શસો જેમ શ્વાસ લે છે જેમ ઓક્સિજન લે છે જે ઉપયોગ કરે છે. શરીરની કોસોમાં ખોરાક દ દહન દ્વારા ઉર્જા ઉત્પાદન કરવામાં આવે છે જે ઓઑક્સિજન જરૂરી છે ઓક્સિજન વિના જીવનસૃષ્ટિ અશિષવ નથી કે જેમ કે છોડ અને વૃક્ષો પ્રક્ષષણ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સ સા ગ્રહણ કરે છે અને
સાચી તમારે આપણે એટલે જ પર્યાવરણ નું જત કરવું જોઈએ વ ઓક્સિજન માત્ર જેને શું કહેવામાં આવે છે. તેને જો સુરક્ષિત રાખવું હોયછી. એવું હોય. તો આપણે સતત ઝાડખા વાવા જોશે. ઓક્સિજન નો બચાવ પાણીનો ઓછો કરવો પડશે. તોજ આપણે આપણા પર્યાવરણને બચાવી શકીશું અને આપણી જે ભવિષ્યની પેઢીઓ છે. તેને પણ સુરક્ષિત રાખ ક શક છેથી આપ વધુમાં વધુ જા. વા જોઈએ અને પર્યાવરણ ને સુરક્ષ શિકિત રાખવા માટે.